હોવે કટ કેમ થઈ ગયો હતો?
ઈ ઓટોમેટિક બાર મિનિટ થાય ને એટલે કટ થઈ જાય.
હા તો આપડે વાત કરતા હતા એમ ઠંડી તો બધાથી બેસ્ટ એના જેવું તો કશું નહી
મને ઠંડી જ હખર લાગે કેવું હખર મસ્ત ગોદરામાં ગરી પડ પણ અમારા નસીબ કેવા અમ લોકોને હુવા ના મળે છે
કેમ હોય?
અરે હવે મેકઅપ આર્ટિસ્ટ હઈ ને યાર તો ઠંડીમાં જ મોસ્ટ ઓફ લગનો હોય ઠંડી ત્રણ વાગે બે વાગે રેડી કરવા જવું હોય નાની માં યાદ આવે પછી તઈ
હા પણ એતે સીઝનમાં તમે બરાબર છાપી લીધા હોય પછી આખા વર્ષ ટેન્શન નહી.
અરે પણ ઠંડીમાં મતલબ થોડુંક પ્રોબ્લેમ ઘણી થાય મને થોડીક
થાય હવે અમને બી થાય પણ શું કરીએ હવે?
અરે તમ લોકો ને ક્યાં ત્રણ વાગે ઉઠી ને કરું હે એ બધું
નથી કરવું પણ તો બી હવે આ મેડમ ને હવારે દર રોજ પાંચ વાગે ઉઠવાનું હોય એટલે ભેગા ભેગા મને બી ઉઠવું પડે શું કરીએ?
લગ્ન પેલા કેવી મજાની લાઈફ હતી પછી સાત આઠ વાગે ઉઠતો. અને નાહી ધોઈ પરવારી
તમને કોણ શું કામ કરાવું કિચનમાં?
કામ નથી કરવું પણ એને એવું ના લાગું- - ખપે કે હું એકલી જ ઉઠું રી એમ પછી વળી ક્યારે હભળાવી ના લે મને
ઓહ બાપરે અટલા ગ્રીન ફ્લેગ.
એ હખરે ઠીક એ હખર સોચે ભાઈ એવી સોચ મોસ્ટ ઓફ બધા બોયઝ ન બટ એ કે લોકો ઉઠી ને શું કરે પછી એ આડા જ આવે પડયા ખાલી ફોકટ ના કરતા હુતા હોય જઈ ટાણું થાય તઈ જ ઉઠે તો બેટર હોય.
હ ઈ તો મને બી કેતી તી પણ હવે શું છે કે ઉઠી ને થોડુંક સવારે વોકિંગ કરી કે એક્સરસાઇઝ કરી લઈએ તો દિવસ સારો ફ્રેશ હલો હલો- -
હા.
હા તો હવારે વહેલા ઉઠીને શું છે કે થોડુંક વોકિંગ કે એક્સરસાઇઝ- - કરી લે તો દિવસ ફેશ જાય- -
હા તમ લોકોને શું જરૂરત હે હજી વોકિંગ ને એક્સરસાઇઝ પણ દેખાશો બી ની.
હારું છે ને હવે ક્યારેક ટ્રેન માં ટિકિટ લેવી હોય. તો મારે હારું ને એક જ ચીટણી લેવી પડે એમાં બે જણા આવી.
ઇટ્સ લોંગ ટર્મ થિંકિંગ.
અરે રે પછી ટુ થી થ્રી થસો તઈ.
ત્યારે તો હવે શું કરીએ એની પાછળ તો ખર્ચો કરવાનો જ રહ્યો ને- -
ઓછી વાત તો એ બી એ- -
હા. તો શું દ આ મેકઅપ આર્ટિસ્ટ ને બીજું શું કરો?
ફિલહાલ તો હું મેક અ મતલબ કે ફિહાલ મેકઅપ આર્ટિસ્ટ જ હવુ હમણાં જેમ કી ઓફ- - સિઝન માં જેમ કે મોટા મોળો- - હાલે પડ્યું અમારું કામ ઓમ રૂકી નહી આમ કેમ સ્ટોપ થઈ જાય એમ ના થાય. અ હલકા ફુલકા હલકા ફુલકા ઓર્ડરઝ હાલે પડયા જેમ કી હમણાં બી- - જઉ અમારે ટ્વેન્ટી સેવન રેડી કરાવવા. પછી હમણાં હાથમાં આવશે ગોયણું રેડી થવા આવશે વળી.
ઓકે હા હા હા.
આમાં અમારું સ્ટોપ ના થાય અમ એવરી મંથ લાઈક એક બે એક બે ઓર્ડર્સ હોય તો અમારું વાંધ- - ત ના આવયા - -
હા તો સારું છે ને પણ હવે હમણાં ના ટાઈમમાં એમ પણ આનો ક્રેઝ વધ્યો છે તો એ વસ્તુ માટે- - હવે તો બોઇસ ભી રેડી થાયરા.
હું.
હવે તો મેં લગભગ એક બે રીલ્સમાં જોયું હતું ને તો મતલબ અ બોઈઝ બી મેકઅપ આર્ટિસ્ટ અ મતલબ આવે એને રેડી કરવા માટે
હોવે હવે બધી ફિલ્ડમાં બોયઝ લોકોને જો ઘુસ્સોનું જરૂરી ખબર ન કા.
તો તમને સારું છે ને તમારો બિઝનેસ એક્સપાન્ડ થાય તો તમને શું પ્રોબ્લેમ છે.
અરે પણ શું સુકામ બોયઝ સુકામ વિડયા ગર્લ્સ નું ચીજ હોય તો સુકામ બોયઝ ને ઘુસવાની જરૂરત પડે આ લોકાને
પણ બોય એમ ગર્લ્સની બોઈસ માં ઘૂસે તો પછી થોડી જ તો જગ્યામાં ક્યાંક બોઈસ કે આમ ખૂણે ખાંચે એકજેસ્ટ થાય કે નહી.
કઈ ની બધું. કાય જરૂર ના હોય બીજે ફિલ્ડ કઈક પડી એ બોયઝ હાટું
ના ના ના એવું નથી હવે ગર્લ્સ જો હવે પેન્ટ શર્ટ પહેરતા તો ગર્લ્સ બી પહેરવા લાગી એ બી અમારી ફિલ્ડમાં આમ આમ આમ મુકો મારીને ઘુસી.
અ તમે લોકો પહેરો તને ના નથી પહેરવાના
પેલાના ટાઈમમાં શું હતું કે. ગર્લ્સ તે ઘરનું કામ કરતી અને બોયઝ બધા કમાવા જતા કે મતલબ જોબ કરતા કે ધંધો કરતા હવે તો ગર્લ્સ બી જોબ કરે છે એટલે અમારી ફિલ્ડ માં એ લોકો ઘુસી એટલે અમારું કોમ્પિટિશન વધ્યું. એટલે થોડુંક અમને દુઃખ થાય ને તો અમે બી થોડીક આમ. જગ્યા મા અમને બી એમને બી એમ થાય કે હવે તમને બી દુઃખ થવું જોઈએ.
હમ એમ ભી એમ.
તો પછી પણ તમે અમારી. હોવ કોમ્પિટિશન કેટલી વધી ગઈ અમારે ના
લગન ટાઈમે નોતો કરયો કે મેકઅપ તમે
ના નતો કર્યો કે મને ના ગમે એ વસ્તુ થોડી હા ફેસ ઉપર આમ ભારી ભારી લાગે પછી
એવું કાઇ ભારે ભારે ના લાગે મેન્ટાલિટી જેવી તમે લોકો પેલા તોવું મેકઅપ ને હું હાઈપ દઈ રહી છું ને એકદમ કે કલર પોતાય હે કે ચુનો લગાવો તમે લોકો પેલા મેન્ટાલિટી રાખીએ એવું કાઈ જ ના હોય.
હા એ પછી કેવું લાગે આમ ગર્લ્સ ટાઈપ લાગે.
ના લાગે, ખબર જ ના પડે. આજકાલના મેકઅપ એટલા એકદમ સ્કીિન ટુ સ્કીિન આવે કે તમને ખબર જ ના પડે કે તમે મેકઅપ કર્યો કે શું? હજુ ભાઈ મેકઅપ કર્યો હતો રેડી થયો હતો એટલે હર ફંક્શન ખબર પડતી હતી?
ના એમ તો ખબર નથી પડતી બી આમ લગાવે ને મોટા ઉપર કશું શું એટલે આમ ભારી ભારી લાગે આમ ફેસ એકદમ એવું થઇ ગયું હોય ને પછી એટલે તો બિચારો ક્યાં હસતો હતો સ્માઈલ કરતો હતો.
હસતા એ અમે બી એને હસતા અમે બી એ પેલેથી હય નહ એ મોઢામાં આંગળી ઘાલીને હસાવુ પડે.
હવે તો ભાભી આવી ગયા એટલે હવે તો હસતો હશેને?
સા ખબર નહિ એવો હજી પાલે નથી પડ્યો હજી જોવું પડશે કેમ બરોબર
અરે કઝિન ને કોઈ દિવસ તો ફોન કરે ને લગ્ન થયા આ તો એમ કેવાય ને
અ કર્યો હે ફોન બટ ફોન વાત ના કરે એવું હો કે આમ કામ પૂરતું ફોન કરે ખાલી હા ના એટલામાં જ જવાબ દે કાય બીજો કઈ હોય જ નહી શબ્દ એનો.
અરે એ તો હાર્દિક ભાઈ બેટર હૈ.
એક્ચુઅલી બેટર એકક્ચુઅલી
તેમ
અને કુ એ લક એ એ વાતુડા એને મતલબ કે આમ ભેગા ભડી જાય બધા ભેગા યુનો મતલબ અ મસ્તી કર વાતું કરે આભી ભલે મસ્તી કરે બટ અમકેમ વ્યવસ્થિતને એકમ શાંત શાંત ટાઇપની ને બોલે ભી નહીં લાઈક. એવા ટાઈપ થાય. એ ઠેકાણે ભાભી બરોબર આવી ગયા મતલબ કે તો કોમ્બિનેશન આખાે
હા તો હવે અમારા ઈલાકા ના હ તો પછી ખરો જ હોય ને
હમ.
તો સાઉથ ગુજરાતના બધા લોકો થરા છે.
હા ભલેને તો વાંધો નઈને તો બહુ વખત.
હા જો તો તેજ વખાણ કર્યા પેલા એટલે મારે પછી કેવું પડ્યું. બાકી અમે પોતાના વખાણ નથી લેતા કોઈ દિવસ પણ હવે શું કરીએ.
અરે તમે વખાણ મોઢામાંથી ઉગલાવો ર એટલા હાટું મને કરવો પડતા.
હા એમ જો આટલી સમજદાર છો. હવે આવડો હમદાર ક્યાંથી અમને ભૂતો
એકક્ચુલી રે એકક્ચુઅલી
તો વરસાદની રાહ જોતા જોતા પછી ક્યાં પહોંચ્યા.
ક્યાં પોહચ્યાં અઈંયા છે જઈ ભાઈ ક્યાં જશુ હ
એ બીજું કોઈક ટોપિક છે કાઢો હું કેટલું કાઢું.
અરે તમારે ઘરે ઘણું વાશે તમારો જસ્ટ મેરિડ હો તમને કંઈક સારા ટોપિક હશે એમાં. કઈક ટાઈપનું એક્સપિરિયન્સ તમને મળ્યું હશે ને? તો અમને ઈ એક્સપિરિયન્સ તમે દઈ આપકોમને કે લાઈક
એપરયન્સ શું છે કે જયારે આ ભેગી ના હોય ત્યારે દેવાય હવે ઈ ભેગી હોય તો કેમ દેવાય
દઈ દીવા કોણસો તમને મારી લેશે.
હવે બારે કાઢ મારે તો નહી ઇવે ફિઝિકલ ટોર્ચર કરતા મેન્ટલ ટોર્ચર ઇઝ વેરી વેરી વેરી બેડ
અરેરે એટલું કાઈ નહી કરતી હો બિચારી એટલી બી ભૂરી એય ની મારી બોન.
હું એવું હોું એટલે પૂરી નથી એ
હ ઠીક ઠાક કે ભલે ભલે એટલું બી નહી કરતી હોય મેન્ટલી ટોર્ચર બટ તમે સહેન કરી ત તો એટલું જ કેતી હશે.
એ બધું કશું ન પ્રોબ્લેમ તો કશું નહી. પણ શું છે કેવે હોય તો કેવી રીતે કેવાય કે લગ્ન જીવન પછી આવું થાય તેવું થાય ચેન્જ થઈ જાય.
તમા મત તમાને માટેટી ડેરિંગ ખપે ને કે તમે સચ સાચ મોઢા પર બોલી હકો કે તું આવે એટલે આ થયું તું આવે એટલે એવું થાય રહું એમ
નહી તો ભાઈ ઘણી વખત કીધું હોય એ
હા તો પછી શું એ.
હ પણ ગર્લ્સ ને આવે અમને પેલા એમ થતું કે અમારે ચેન્જ થાય એથી વધારે ગર્લ્સને ચેન્જ વધારે આવે કારણ કે ત્યાંથી અહિયાયા મતલ બધું ચેન્જ થઈ જાય ને લોકો જે પીપલ મતલબ
આખું વેધર જ ચેન્જ થઈ જાય એટલે થોડુંક કેવડ આવે હવે એના માટે તો તો અમે જ હોય હોય એટલે મતલબ આખો દિવસ અમે હોય નહી. સાંજે આવીએ ત્યારે થોડ આમ હશે બાકી તો હવે આખો દિવસ કામ કામ કામ
હમ. સો ને હમણાં છે આ મમ્મી લોકો અમને ટ્રેનિંગ દે હમણાં સજી મને વાર સ્થિર તોવી સહેન કરતા શીખ સહેન કરતા અરે હ સહેન સહેન શું સહેન સહેન સહેન નહી થાય સહેન ઘરવાળો તો પતનો હેસુ ભાઈ બોલી તો જેય બોલું હૈ કોનસો જેને પત્ની માની ક
આ તોું એ તો છે ને પણ હમણાં થી બેસ્ટ છે ને હવે પેલા થી ટ્રેનિંગ લીધેલી હોય ને સહન કરેલું હોય. તો સારું છે ને પછી એટલું બધું આ મંદર થી દુઃખ ના લાગે
હું તો રોઈ દઉં મને તો રોવાનું બહુ આવ તો રોઈ દઉં પછી.
હા તો પછી ઘરવાળા સામે જ રોવાનું બીજાને સામે ના રોવાય
હા એ તો હું એવું જ એવું જ ઘરવાડામાં જ રોઈશ તયાં તો હું એકલી રોઈ લઉં બા થ્રુ યા તોચ્ચે કરવાનું.
ના ઘરવાળા હમ એક બેન ઘવાળા અમે રોય ને તો આમ થોડુંક આમ સિમપતિ મળે કે હા
બિચારીન દુઃખ દરદેવ
હા એ એટલે કઈક સામેથી પ્રોવાઈડ થાય.
બટ ના મને હવે એવ વિચારી બી નથી બનવું કે એકદમ કમજોર ફીલ કરાવી. ચારી માર માં તારસ ખાય મને એવું બી નથી થઉ હી કે હુંને શું કામ બતાવડ્યો કે મ ક પ્રોબ્લેમ હા થશે તોધું ઝઘડો કરી એમાં હા નહી તો તો હવે અફકોર્સ ભ હું શું કામ કમજોર બનવું કે યાર આમ કરી દે ને એમ થઈ જાય ને ઓમ કરી દે ને હ પોતનામાં રોઈ લો જે રોઈ લો હું પછી જે મોઢામાં કહી દઉ હા
પણ એમાં શું છે જેટલું કોમ્યુનિકેશન વધારે ને એટલું ઓપનલીક
મને ઝગડવા ને બહુ મજા આવે યાર ઝઘડે ને તો એટલી મજ્જા આવે ને મને હજી જલેબ નમક રાકવાની
મારા જે કેહેવાય ને શોકોલ જાદુભાઈ મળશે ને ત્યારે અમને મજા આવશે એમની જોડે ક્યાંક લોંગ જર્ની પર જશુ ને ત્યારે બધું મતલબ એક બીજા તરફ બધા એકબીજા જોડે કેમ કેતા હોય કે આની આની કમ્પ્લેન કરે ને મારો વડી આમ કરે ને તેમ કરે તો એ બધું મતલબ વાત કરવાની એટલી મજા આવશે ને આમ. ઇમેજિન કરીને આમ અંદર થી આપીને. હા પણ એને શું છે હવે આ કહીયે ગુજરાતીમાં કહીએ તો બધા સમજી જાય એટલે ઇંગ્લશ માં થોડું કઈએય તો ઓછા લોકો સમજે
ઓહહહ હમ. આજકાલ બધાને ઇંગ્લિશ હિન્દી ગુજરાતી બધાને આવડે પ્રો
મને ના આવડે ને એના માટે જે જોએ
એવું કઈ ખાસ ઝન્સી અને ગુજરાતી લોકો કદી ઝન્સી બની જ નાઅકે. કઈસાબ એ લોકો ના ટોન માં ગુજરાતી આવી જાય.
એ તો સવાલ જ નથી અમે ગમે ત્યાં ગમે તેટલું હિન્દી કે ઇંગ્લિશ બોલીયએ પણ અમને ઓળખી ત્યાં ક્યાં ગુજરાતી છે.
ખબર જ પડે જે આપણા રગરગ માં આપણે એમ